હલો-
હલો.
શું કરો છો
નમસ્તે આજે આપણે કયા આવીશ હા આવે છે.
બરાબર બોલો બોલો.
આજે આપણે કયા વિષય પર વાત કરીએ છીએ
આજે આપણે કરીશું છે ને બે મિનિટ ચાલુ રાખજો હ પાણીના બચાવો ઉપર વાત કરીશું આજે આપણે
અચ્છા એવું છે તો આ વિશે એવો તો કેવો મહત્ત્વનો છે.
હા કારણ કે પાણી વગર જીવન શક્ય જ નથી દરેક જીવ જીવન જીવવા માટે- આપને પાણી ખુબ જ જરૂરી હોય છે.
અચ્છા હા એ તો બરાબર જ છે, તો પા અને પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે પછી.
પાણીનો ઉપયોગ રસોઈ બનાવવા માટે થાય છે. ખેતીમાં- ઉદ્યોગોમાં સફાઈ અને રોજિંદા જીવનમાં ઘણા કામોમાં પાણીનો ઉપયોગ થઈ શકે છે.
હા એ તો વાત ખરી પણ હવે જે હિસાબે ચાલી રહ્યું છે એના માટે- પાણીની અછત કેમ વધી રહી છે તમને ખબર છે?
હા વધતી વસ્તી હોય લોકો પાણીનો બગાડ કરે છે. વરસાદમાં ઘટાડો થયો છે અને ભૂગર્ભમાં જે જળ હતું જે જમીનની ની અંદર જળ છે. એનો ઉપયોગ વધી ગયો છે. તેના આ તેના- મુખ્ય કારણો હોઈ શકે છે.
અને પછી તો પાણી બચાવવા માટે શું શું જરૂરી હોય શકે?
હ જો આજની પેઢીને પણ પૂરતું પાણી મળી રહે અને પાણીની અ તંગી ના સર્જાય એ માટે આપણે નળુ ખુલ્લા ના રાખવા જોઈએ લીકેજ તરત જ ઠીક કરાવવું જોઈએ જરૂર જેટલું જ પાણી વાપર કરવું જોઈએ- અને બચેલું પાણી છોડવાને બદલે કોઈક સારી જગ્યા એ સ્ટોર કરવું જોઈએ.
અને એવી કરવું બરાબર છે. તો તમે શાળા નહીં તો કોલેજમાં પાણી કેવી રીતે બચાવી શકો.
શાળા અને કોલેજમાં પાણીનોો બગાડ ન કરવો મિત્રને જાગૃત કરવા અને. લીકેજ હોય તો શિક્ષકોને જણાવો કે ભાઈ આ જગ્યાએ લીકેજ છે. તો તમે લીકેજ ઠીક- કરી આપો
સા તો તમને પેલું રેઇન વોટર હાર્વેસ્ટિંગ એ એવું કંઈક છે તમને ખબર છે શું છે.
હ એટલે વરસાદના પાણીને એકત્રિત કરીને ભવિષ્યમાં ઉપયોગ માટે સાચવીને તે પદ્ધતિને રેઇન વોટર હાર્વેસ્ટિંગ કહેવાય છે.
તો તેના ફાયદા શું હોઈ શકે છે?
અ જો તેના ફાયદા હું કહુ તો ભૂગર્ભમાં જે જળ છે ને. તેનું સ્તર ઘ હમણાં ઘટી ગયું છે તેને વધારવું પડે. પાણીનો બચત થાય છે અને પાણીની અછતો ઓછી થાય છે.
અચ્છા હા બરાબર તો પણ બીજી સાઈડ જોવા જઈએ તો ખેતીમાં બી પા પાણી બચાવવું તો શું કરી શકાય એમાં
જો ખેતીમાં પાણી બચાવવું હોય તો હમણાં ટપક સિંચાઈ પદ્ધતિ ચાલે છે. અમુક એવી અ પદ્ધતિઓ ચાલે છે. આપણે એ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકીએ છે
હવે તમે તો તમને તો ખબર છે કે પાણી કેવી રીતે બચાવી શકાય તો તમે દરેક વ્યક્તિને પાણી બચાવવા શું મદદ કરી શકો છો?
હા દરેક વ્યક્તિની નાની નાની આદતો આપણે બદલી શકીએ છેએ અને અમુક અમુક આદતો બદલી બી શકે છે અને અમુક સારી આદતો એમને પાણી બચાવવા માટેની અપનાવી બી શકે. કે છે.
એવી છે તો. આપણે જો પાણી નહીં બચાવીએ તો પછી શું થશે?
જો આપણે ભવિષ્યમાં પાણી નહી બચાવ્યું તો તેમાં પાણીની ભારે અછત થઈ શકે છે. ખેતી પર પણ અસર પડે છે. લોકોને પીવાનું પાણીને પાણી બી નહી મળે. અમુક મુશ્કેલીઓમાં અમુક લોકો મુશ્કેલીઓમાં બી મુકાઈ શકે છે.
પી છે તો સરકારને તો જાગૃત કરવા પડશે એટલે સરકારને પાણી બચાવવા કઈ શું કરી શકે છે સરકાર?
સરકાર જાગૃતિ અભિયાનો ચલાવે છે રેઇન વોટર હાર્વે હાર્વેસ્ટિંગની તો ને પ્રોત્સાહન આપે છે પાણીને સંરક્ષણ માટે વિવિધ યોજનાઓ પણ ચલાવી રહ્યા છે.
અચ્છા હા એ તો છે જ એ તો ચાલી જ રહ્યું છે. તો એક વિદ્યાર્થી તરીકે તમારી શું જવાબદારી હોઈ શકે બીજાની કંઈક જવાબદારીએ એન માટે કંઈક કેહશો?
અ પોતે પાણી બચાવવું અને અન્ય લોકોને પણ પાણી બચાવતા શીખવવું જોઈએ. કે ભાઈ તું આ જગ્યાએ ખોટું પાણી ના વાપરીશ, પાણીની બચત કર. ને એવી રીતે.
હા એ તો છે. પછી હવે એક તમે સારી કહેવત કહો જે પાણીને પ્રેરિત કરતી હોય જે પાણીનો બચાવ કરી શકે કે આ આપડે ભવિષ્યને કામ આવે.
હા હું જો સાચું કઉ ને તો હમણાં એક જ મને યાદ આવે છે. કે જળ એ જ જીવન છે, એના સિવાય બીજું કઈ છે જ નહીં.
અચ્છા હા એટલે અ જળ તો જે છે છે જ બધી વાતમાં જળે. જોઈએ જ. તો અંતમાં તમે શું કહેશો?
આ અંતમાં તો હું એટલું જ કહીશ કે આપણે પાણી બચાવવું જોઈએ. બીજું બીમો કંઈક અ કરી શકાય છે.
અચ્છા હા નઈ તો પાણી એક અ તમે સારુ કીધું જે ટોપિક હતો એ. તો તમને શું શીખવા મળ્યું આમાં?
અ સારું શીખવા મળ્યું કે ભાઈ આપણે પાણી બચાવવું જોઈએ, વોટર હાર્વેસ્ટિંગ કરવી જોઈએ, ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી જોઈએ, વોટરને પાણીને રિસાયકલ કરવું જોઈએ.
તો સારું છે. તો તમે પાણીને એક નવીનીકરણ નવીનીકરણ સં સંસાધ સંસાધન છે.
હા પરંતુ તેનો ઉપયોગ તેનો યોગ્ય ઉપયોગ અને સંરક્ષણ કરું. ખુબ જ જરૂરી છે. જો આપણે પાણી ન વધુ પડતો બગાડ કરીશું તો ભવિષ્યમાં મુશ્કેલ ઉકેલી પડી શકે છે.
તો તમને ખબર છે કે અ આપણો વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ક્યારે
હા. દર વર્ષે બાવીસ માર્ચના રોજ વિશ્વ જળ દિવસ ઉજવવામાં આવે છે. તેનો હેતુ બસ એક જ છે કે, આપણે પાણી નું મહત્વ સમજવું છે.
જેમ કે આજકાલ આપણે જોઈ રહ્યા છે તો ભૂગર્ભનું જળનું સ્તર કેમ ઘટી રહ્યું છે?
અ જમીનની અંદર અ જો પહેલા તો હું તમને જણાવું કે ભૂગર્ભ જળ શું છે? જમીનની અંદર છે ને સંગ્રહ થયેલા પાણીને ભૂગર્ભ જળ કહેવાય છે. કુવાઓ અને બોરવેલમાંથી આ પાણી આપણને મળી શકે છે. અ જો સ્થર ઘટી રહ્યું છે તો એનો એનું મુખ્ય કારણ તો વધુ વધુ પડતો પાણીનો ઉપયોગ છે. ઓછો વરસાદ છે. આપણે વોટર હાર્વેસ્ટિંગ પણ નથી કરતા તેનો અભાવ છે. આ થોડા મુખ્ય કારણો છે.
તો તમે અ પાણી બચાવવા માટે કઈ આધુન આધુનિક ટેકનોલોજીઓ ઉપયોગ કરી શકો છો? કેમ કે અવડે તો આધુનિક જમાનો ચાલી રહ્યો છે ને?
હા તો જો એમાં ટ ટપક સિંચાઈ પદ્ધતિ છે રેઇન વોટર હાર વેસ્ટિંગ છે અને વોટર રિસાયકલ છે. અ આ બધી ટેકનોલોજી ખુબ જ ઉપયોગી છે.
હમ જેમ કે તમે કહ્યું કે વોટર રિસાયકલ રિસાયકલિંગ રેના રેઇન વોટર હાર્વેસ્ટિંગ. તો તમને શું ખબર છે કે વોટર રિસાયકલ કેમનું થાય શું થાય?
હા! એટલે જો વધારાનું પાણીને અ જે વધેલું પાણી હોય ગંદું પાણી હોય અ તેને શુદ્ધ કરીને ફરી આપણે તેને પ્રક્રિયામાં અમુક ઉપયોગમાં લઈ શકીએ. તેને વોટર રિસાયકલિંગ કહેવાય છે.
તો તમે ઉદ્યોગોમાં પાણી કેવી રીતે બચાવી શકો છો? કેમ કે ઉદ્યોગોમાં બી તો અ પાણીની જરૂર હોય છે.
હા પાણીનો ફરી ઉપયોગ કરીને, પાણી લીકેજ અટકાવીને અને આધુનિક મશીન નોમાં અ તેનો ઉપયોગ કરીને બી એ પાણી આપણે બચાવી શકીએ છીએ.
જેમ કે અવળે જોવામાં આવે છે કે, ગામડાઓમાં તો પાણીની એટલી અછત હોય જ છે. પણ જોવા જઈએ તો આપડે શહેરી વિસ્તારમાં બી હોય છે પાણીની સમસ્યા. તો એ કેમ વધી રહી છે?
હા, તો શહેરમાં વધતી જતી વસ્તી છે, વધુ બાંધકામો છે, વરસાદી પાણીનો યોગ્ય સંગ્રહ નહી કરી શકતા. જેવા વધુ કારણો હોઈ શકે છે.
હમ હમ.
શું તમને પછી લાગે છે કે આ પ પ્લાસ્ટિકની અસર બી થતી હશે પાણી પર?
હા, પ્લાસ્ટિક નદીઓમાં અને તળાવમાં પ તળાવના પાણીને પ્રદુષિત કરે છે જેનાથી પાણીને પીવા લાયક રહેતું નથી અને તેનો બગાડ થાય છે.
હા હા એ તો બરાબર છે. પહિ તો વરસાદ ઓછો થતો હશે તો એમાં તો એ શું અસર થાય એમાં પાણીની?
પપા જો વરસાદ ઓછો પડે તો પાણીની અછત આવી જાય, ખેડૂતોમાં ખેતીનું નુકસાન થઈ જાય, ભૂગર્ભના જળનું સ્થળ પણ ઘટી જાય છે.
તો જેમ કે આપણે અ આજની જનરેશન છે, તો પાણી બચાવવા માટે આપણે એટલે શું કરી શકાય એમ?
નદી બંધ અ નળ બંધ કરવાનું રાખવું જોઈએ, પાણી ન બગાડ ન કરવો જોઈએ પરિવાર ના સભ્યોને પણ પાણી બચાવવા માટે સમજાવવું જોઈએ.
અચ્છા, હા પછી તો તમે શું પાણીનો બગાડ કરવો યોગ્ય છે, એવું માનો છો?
પાણીનો બગાડ કરવો તો બિલકુલ યોગ્ય નથી. આપણે પાણી બચાવવું જ જોઈએ, કેમ કે આગળ આપણને પાણી મળશે કે નહીં મળે એ આપણને ખબર જ નથી.
તો પછી આજે આ ચર્ચાથી મને પાણીનું મહત્વ તો તેને બચાવવાના ઉપાય વિશે બહુ અહ બહુ ઘણી બધી માહિતી મળી.
હા મને પણ ખુબ આનંદ થયો, જો આપણે આજે પાણી બચાવીશું તો ભવિષ્યમાં પાણીની અછત બ બચી શકે છે. ઓકે, ચાલો તો આપણેે ફરી વાત કરીશું.
અચ્છા, સારું.